હાલો. હલો.
કેમ છો?
મજામાં તમે?
અમે પણ મજામાં છે.
કેવી ચાલે સાતમ આઠમની તૈયારી?
બસ જો થોડી ઘણી તૈયારી થઈ ગઈ હ ને હવે તો પાચમ કાલે છે એટલે પાચમનું શું કરવું એજ બધું વિચારી રહ્યા હતા.
પાંચમનું. તમારે પણ પાંચમ જોવામાં આવે છે?
હા અમારે પણ પાચમ ઉજવવામાં આવે છે તમે કઈ રીતના પાચમ ના દિવસે શું કરો છો?
અમારે તો નાગપાચન નું એક પૌરાણિક મહત્ત્વ છે. જેમ કે નાગપાચમ છે એ પ્રકૃતિ અને પ્રાણી વિશે ન છે ને એ આદર દર્શાવે નાગપાચમ નો તહેવાર છે ને એઈ. અને સાત નું પણ એક મહત્વ છે સાપ છે ને, ઈ ખેતી નો પાક હોય ને એ એને નુકસાન પહોચાનાર જે જીવ જંતુ હોય ને જેમ કે ઉંદર હે પછી બીજા જીવ જંતુ, સાપ એ બધાને ખાઈ જાય એટલે ઈ હે ને ખેડૂત ન મિત્ર તરીકે સાપ ને ઓળખવામાં આવે એટલે ખેડૂત લોકો પણ સાપ નું, વધારે એને મહત્વ તો એને નાગપચમ નું એને વધારે મહત્વ હોય, અને ભગવાન શિવર્યા ને એના ગળામાં પણ વાસુકી નાગ છે ને એ વિટેલોજી હોય ને ગળામાં. વા સુખના ઈ એના ગળામાં બિરાજમાન છે. અને વિષ્ણુ ભગવાન હે ને એને પણ તે સ્નાગ ઉપર ઈ આરામ કરતા દેખાડે ઘણી વાર ટીવી સિરિયલમાં ને એવી રીતે, અને ઓમે સાચે જ એ રીતે જ છે. એટલે એમાં અમારે નાખ મ નું વધારે મહત્વ તમારા નાગપંચમમાં શું થાય, તલવટ કેવું કઈ થાય?
હા અમારે તો હે ને સૌ પ્રથમ સવારમાં વેલા ઉઠી જઈ અને વેલા ઉઠી ને હે ને તલવટ કરવામાં આવે, અને પછી હેને શિવ નું મંદિર હોય ને અમે ત્યાં જઈને ત્યાં જઈને હેને શંકર ભગવાન, ને દૂધ અર્પણ કરી અને તેમની, પૂજા કરી, અને જે તલવટ કર્યા હોય ને એ કેટલા પાંચ થી છ કરીને મંદિર આગળ રાખી દે, અને બીજા તલવટ ની પરસાદી કરીને બધા બાળકોને બધા મોટાને આપી દે.
અને અમે તો હે ને મંદિરે તો જાય સવારે આ તલવટ નેું લઈ ને અમે તો દૂધ પણ સાથે લેતા જાય અને અમે સાાપ ને દૂધ પણ પીવડાવીને એવું બધું અમારા ગરડાા હૈ ને એને વધારે એવી બધી માન્યતા હોય એટલે અમે પછી એ લોકો કે અમે કરીએ એમ પછી છઠ નું કઈ રીતે તમારે શું ચાલે
અમારે તો હેને રાંધણ સઠ ના દિવસે તો મુખવેતે હેને અમે આ બધું સવારમાં વેલા ઉઠી જઈ અને બધા લેડીસ મળીને હેને બધું જમવાનું બનાવી નાખી કે કઈ રીતના બધું તૈયાર મળે એટલું તૈયાર લઈ લેને બીજું બધું સવાર માં વેલા ઉઠીને સેવ હે પછી પુરી હે સુકી બટેકાની ભાજી હે એવી બધી વસ્તુ અમે થોડી થોડી બનાવી નાખી
તો એવું હોય કે અમારું તો બહોળું પરિવાર છે બહ મોટી ફેમિલી છે તો તોય અમારા તો આ હોય ને ઘરમાં મોટા ઈ લોકો તો એમ ક કે બહારની વસ્તુ તો અમારે કઈ ખાવી જ નથી લેવાની નહી મનાય એટલે અમારે તો બધું મીઠાઈથી માંડીને તો બધું ઘરે બનાવવાનું અને શાકમાં તો અમે ખાલી એક જ બનાવીએ ચણા નું શાક બસ કેમ કે બીજું શાક તો આ લોકો કોઈ બટેકા એને કે કે પછી સારા રેતા નથીને એમ એટલે બધી વસ્તુ તો જોકે અમે ઘરે જ બનાવીએ અને દહી વધારે લઈ લઈને થેપલા બનાવી નાખીએ એટલે થેપલા હોય તો ઈ કૂણા રે ને ગઢરાઈ ખાઈ હગે ને એટલે ઈ પ્રમાણે અમે બનાવી નાખી એમ વસ્તુ તો જો કે ઘણી બધી ને અને આજુબાજુ વાળા ન અમે એક બીજા ઈ લોકો અમને આપે ને અમે એને આપી રીતે અમે દેવામાં આવે એમ
અમે પણ તેજ કરી અને પછી તો હે ને ચૂલ્લો રાંધવાનું બધું બની જાય એ પછી ચૂલ્લો બંધ થઈ જાય એટલે અમે એમાં ઘી અને લાકડાના જે દેતવા હોય એનું એક હવન કરી અને બે દિવ પછી છે ને ચૂલ્લો એક આખા આઠમ લગેલ પછી અમે એમાં ચૂલ્લામાં કઈ બનાવતા જ નથી
તમારે તો સારું છે કે ગામડું માં તમે રિયો એટલે લાકડાને એવું બધું એક ચૂલો સરગાવતા હોય એ અમારે તો અહિયાં ગેસ નું સિટીમાં તો શું હોય કે ગેસ નું હોય એટલે શહેરમાં તો અમે ગેસ છે તો ઈ બે ત્રણ ગેસ વાળો ચૂલો હોય તો એક નાનો ચૂલો અમે ચાલુ રાખીને બાકી પટલા અમે બંધ કરી દઈએ કેમ કે સવારમાં જેન્ટસ લોકોને ચા ને એવું પીવાનું હોય એટલે એ લોકોને તો કરી જ દેવું પડે એમ બાકી તો ઈ ચા અને ઓમય બપોરે તો જેન્ટસ લોકો અમારે બધું ઠંડુ ખાઈ લએ અને સાંજે ઠંડુ જ ખાઈ લેએ નકર બધા ઘરમાં અમુક અમુક ઘરમાં એવું હોય કે સાંજે જેન્ટ્સ લોકો હે ને બહાર જમીલિયે એમ અમારે તો બધું ઈ લોકો એ સાંજે એમ મારા સાથે જમે ઈ શ્રી કૃષ્ણ નુ રાખે જેમ કે બાર વાગે એનો જન્મ થાય પછી જ ઈ અ ગરમ ખાવાનું એમ તમારે
અમારે પણ તે રીતના જ હોય છે કે બધા જે ટાઢુ હોય એજ ખાવામાં આવે છે તે દિવસે ખાસ કરીને પૂજા કરવામાં આવે ને તે દિવસે કઈ રાંધતા પણ નથી ને બધું આગલા દિવસનું ખાય છે
અમે તો શીતળામા ના મંદિરે પૂજા કરવા માટે જઈએ સાતમ ના દિવસે નાના છોકરાને લઈને ત્યાં પણ મેળો ભરાણો હોય એટલે એ નાનો એવું હોય કે છોકરાને અહં મંદિરે જઈએ નારિયેલ વધેરી અને એવું બધું અમારે સાતમ ના દિવસે હોય તમારે કઈ રીતે હોય
અમે શીતળા સાતમ ના દિવસે હેને ઘરે થીને પાણી લઈને જઈ અને એના અંદરને તુલસી ના પાન નાખી અને એને થીને જે હેને શીતળામાં ની આ પૂજા કરી અને નારિયેલ અમે પણ વધેરી અને પછી તેની જે કઈ પેડા હે કે એવી પરસાદી લઈ જઈ અને એ માતાજી ને અર્પણ કરીને પછી હેને અમે બધાને આજુબાજુમાં સગા બધાને પ્રસાદી પણ આપી છ
પછી આઠમની કેવી તૈયારી તમારે?
બસ આઠમ ની તૈયારી તો ચાલે તમને ખબર હ આઠમ નું શું બધું હોય?
હા, આઠમમાં તો શ્રી કૃષ્ણ નું જન્માષ્ટ એનો જન્મ તરીકે જન્માષ્ટમી તરીકે એને આપણેે ઉજવીએ છે, અને ઈ પવિત્ર તહેવાર છે જન્માષ્ટમી એના માટે જ છે ને જે છે, કેમકે કૃષ્ણ ક છે એમનો જન્મ તો તમને આઈડિયા કઈ કે?
હા, કૃષ્ણનો જન્મની મને થોડી ઘણી ખબર છે, પણ પૂરતી માહિતી નથી કે એમનો જન્મ છે ને જેલમાં થયો તો પણ કઈ રીતના થયો તો એ નથી ખબર અને કન છે આકાશવાણી કઈ રીતે કે દેવકીને હને આઠમ પુત્રને જે થાય તેને વિનાશ કરી નાખો એટલે એટલી ખબર છે, બાકી તો કઈ બહ જાણકારી નથી
હા, એ એના મામા કંસ છે એને આઠમો પુત્ર થાય ને એ જે પુત્ર હોય એની કંસની હત્યા કરે એટલે એના માટે હેને શ્રી કૃષ્ણને મારવાની એને કોશિશ કરેલી કેમ કે એનો જન્મ છે, ને એ કંસ એના બેન અને એના બનેવીને એની કંસની કારા ગુરુ કરીને જેલ છે, એમાં એને હેને પૂરી દીધા હતા અને શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાના આઠમમાં વધ ના દિવસે એનો બાર વાગે મધ્યરાત્રી એનો જન્મ થયો, અને એના એ દેવકી અને એના પિતા નું નામ વાસુદેવ હતું તો પછી વાસુદેવ તો તમને ખબર કે કઈ રીતે અ કૃષ્ણને શ્રી ભગવાન શ્રી કૃષ્ણને બચાવીને કઈ રીતે લઈ ગયા એવી કઈ તમને ખબર છે કે નથી?
હા, અમને એ ખબર છે કે મોડી રાત્રે જયારે કૃષ્ણનો જન્મ થયો એ ટાઈમે અ વસુદેવ છે, કંસ તેનો બાળક ન નાશના કરી નાખે એ માટે હ ને રાત્રે ના સમયે બધા સુઈ ટાઈમે જેલના દરવાજા ખુલી ગયા અને બધા છે ને સુઈ ગયા તો ત્યારે વસુદેવ તે બાળકને લઈને ટોપલીમાં લઈને તેને યમુના નદીના કિનારે જતા રહ્યા અને તેમાં પાણીનો પ્રવાહ બહુ હતો, અને વરસાદ પણ બહુ હતો તે રાત્રે અને ઠંડો પવન પણ હતો તે પ્રવાહમાં તેમને ટોકરી મેકી દીધી અને કૃષ્ણને પાણીમાં વહી દીધા, તે પછી એને તેમે માતા નંદ પિતા નંદ અને યશોદા ને એમને મળ્યા હતા, પછી એમનું બાળ પોષણ કર્યું હતું.
હા ઈ ખુદ છે, છે ને ખુદ વાસુદેવ જ યશોદા માને ત્યાં મૂકી આવે છે, કે તમે મારા પુત્ર નું ધ્યાન રાખજો એમ એટલે આ બધું ઈ રીતે મહત્વ છે અને આપણેે અહં કઈ રીતે ઉજવવામાં આવે છે, એ તો તમને આઈડિયા છે ને કે મોડી રાતે શ્રી કૃષ્ણનો જન્મ થાય રાસ ગરબા અને એઈ રીતે આપડે,
હલો અવાજ આવે છે?
બોલો બોલો
હા, એટલે આપડે તો આઠમ નું તો બહુ મહત્વ હોય છે, રથયાત્રા એવું નીકળે અમે તો બહુ અમને તો બહુ મજા આવે રથયાત્રા એવું જોવા જાય તમે કઈ રીતે જાાવ?
અમારે પણ જો રથયાત્રા નીકળે છે, અને સવારમાં તો વેલા હેને આખા ગામમાં વરઘોડો નીકળે અને એક હેને શેરી જ્યાં ચોક થતો હોય, ને ત્યાં મટુકી બાંધેલી હોય તેની અંદર મા માખણ રાખેલું હોય અને ઘણા બધા ડીજે વાગતા હોયને ગરબાની સાથેને ગીત ગાતા હોય, ને રમતા રમતા હને બધા પછી જેસ લોકો એક એક ઉપર બીજા બીજા ઉપર ત્રીજા એવું રીતના ચડીને મટુકી ફોડે ફોડે કેમ કે કૃષ્ણને માખણ બહુ ભાવતું હતું, ને માખણ ચોર હતા એટલે પરંપરા હજી પણ ચાલે છે, અમારે
હા, એઈ રાત્રે બાર વાગે અમારે એ જોરો સોરો થી અહંયા ઉજવવામાં આવે હ મટુકી ફોડે ને અમે તો બધામ રાહા જોઈનેબેઠા હોય કે અમારે પ્રસાદી અમારા હાથમાં આવે એમ અમારી બધા લોકો બધા ત્યાં શેરીના બધા સોસાયટીમાં કરતા હોય ને એટલે અમે બધા ત્યાં હાજર જ હોય, અને અમે બધા ત્યાં ગરબા અને દાસને એવું બધું રમતા હોય, એમ પછી જન્મ થાય ત્યારે પછી બધા એને જન્મની ઉજવણી કરીએ પછી મેળામાં તમે?
સારું તો અમે પણ આ વખતે આવશું, મેળામાં પણ અમે એ રીતના જાતા હોય હી અને આ બધું કરતા હોય હી પણ આ વખતે તમે આઠમ ના દિવસે મને પણ બોલાવજો તો હું પણ તમારા ઘરે આવીશ ને જોઈશ કે કઈ રીત ના તમે આઠમ ઉજવો છો.
ચોક્કસ તમે આવી જ જજ બે દિવસ પછી જ છે હો.
હા હા તો ચોક્કસ
બીજું